હા તમે કેમ છો.
હા એકદમ જ સરસ જોવું હી આ શું ચાલે બીજું.
બસ આ કઈ નહી જો ને આ હમણાં નવી દુકાન ખોલી હતી તો એ માટે આ બેનરને બધું છપાવવાના ચક્કરમાં થોડી આમ તેમ દોડાધામ ચાલુ ચાલુ છે. તમારે કઈક. ખબર છે કે કઈ રીતે આ રીતે બેનર બનાવે છે ને કઈ રીતે આવી રીતના નવી શોપ ઓપન કરી તો કેવી રીતના આપણે એડવર્ટાાઈઝમેન્ટ કરવી જોઈએ તમને કઈક ખબર હોય તો મને જણાવજો ને.
હા હા કેમ નહી આપણા શહેરમાં બહુ બધા લોકો છે જે આવા બેનર બનાવે છે અને તમને હું એમનો નંબર આપીશ ચોક્કસપણે તમે બેનર ને એવું બધું બનાવડાવજો અને બેનર પર તમે બનાવડાવો ને તો એક તો છે ને તે આપે આ ન્યૂઝ. એજન્સી વાળા છે ને એ મોટા મોટા ફ્લેક્સ બોર્ડ જેવા છે તે લોકો પર છે ને આપડું એડવર્ટાઈઝમેન્ટ કરે એ બી સારું છે બીજું કે હું તમને એમ કેતી હતી કે બીજું તમે એક એ વસ્તુ કરી શકો છો કે તમે રિક્ષા ની પાછળ પણ તમે છે ને બેનર બધા. લગાવી શકો છો એનાથી શું થાય છે કે રિક્ષાઓ છે ને સતંતર ફરતી હોય છે ને એટલે તમારી છે ને એડવર્ટાઈઝમેન્ટ થયા કરે અને બીજું કે તમે પેપરમાં આપી શકો છો જાહેરાત તે બી એક સારું વસ્તુ છે તમે એના છે ને પેમ્પલેટ જેવા છ. પાવી દેવાના અને એ છે જાહેરાતો તમારે પેપરમાં આપવાની આજુબાજુમાં આસપડોશમાં આપવાની એમ કરીને તમે જાહેરાત કરી શકો છો અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે કેટલું સરસ કે તમે છે ને મોબાઈલમાં આખી પોતાની ચેટ જીપીટી થ્રુ. કે જમીન આ થ્રુ આખીટ. કેટિંગ કરી દેવાની અને એડ્રો. ટઇઝમેન્ટ જેવી બનાવી દેવાની શોર્ટ વિડીયો હોય કે બેનર જેવું નાનું અને પછી તમારે એ જ છે ને બધાને તમારા ગ્રુપમાં સગા સંબંધીઓને એ બધાને તમારે ફોરવર્ડ કરી દેવાનું. એટલે તમારી જાહેરાતો થયા જ કરતી હોય થોડા થોડા દિવસે છે ને તમારે એ બધી જાહેરાતો ફરી ફરી મૂક્યા જ કરવાની તો શું ઓછા પૈસામાં છે ને તમારી જાહેરાત થ થતી રહી એ સારું પડે કારણ કે આમાં એવું ને કે ફ્લેશ ફલે ફ્લેક્સ બોર્ડ અને. આ પેલું પેપરમાં આપણેે કરીએ તો એ તો થોડાક ટાઈમ પૂરતું જ હોય પણ આ સોશિયલ મીડિયાની જે જાહેરાતો છે ને તે એકદમ સતંતર બધાને મળ્યા જ કરતી હોય એટલે છે ને એ સારું પડે તમારે તમારા વોટ્સએપ ના સ્ટેટસ પર મૂકી દેવાનું. મે બધું તને ફ. કરવાનું વારે ઘડીએ. એ બધું તમને બહુ સારું પડશે. એટલે આ છે ને ઓછા ખર્ચ. છે ને તમારું એકદમ સારું થઈ જશે તમને શું લાગે છે. જાહેરાતો કરવાથી. કેટલા તમને ફાયદા મળતા હશે તમે વિચાર્યું છે કોઈ દિવસ એ વસ્તુ. ફાયદાઓ છે કે ગેરફાયદાઓ છે તમે શું વિચારો છો.
હા ફાયદાઓ પણ ઘણા છે કે. હવે આ સોશિયલ મીડિયામાં એક આપડા પર્સન કોઈ ફ્રેન્ડ કે કોઈ જોય તો એ બીજા પર્સનને બી કે ભાઈ ચાલ આજે તો આ દુકાન ખુલી છે અહિયાં તો આ સ્કીમ છે કે અહિયાં તો આ વસ્તુ છે. બધ લેવા આવે છે તો એના લ એડવર્ટાઈઝમેન્ટ ના લીધે એ તો બેનિફિટ છે કે આપણે આ એક મીડિયામાંથી બીજા મીડિયામાં જીએ એટલે કે કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર બધાને ખબર પડે એના લીધે આપણે ઘરક બી વધી જાય પણ એના ગેરફાયદા બી છે સોશિયલ મીડ. િયાની અંદર કે એડવર્ટાાઈઝમેન્ટ કરે તો લોકો એનો ગેરફાયદો બી ઉઠાવે છે કે લોકો આપડી એડવર્ટાઈઝમેન્ટ જોઈને બીજા એડવર્ટાઈઝ બી સેમ એવી રીતના છાપે છે અથવા તો આપણું બધું કોપી પેસ્ટ કરીે છે એટલે એના બેનિફિટસ બી છે અને. અ એના ડિસએડવાન્ટેજ પણ છે પણ એના એડવાન્ટેજ એટલા બધા છે કે આપડે થોડુંક ઘર બેઠ. આ બધા કામ થઈ જાય છે આપડે ક જવું નથી પડતું સોશિયલ મીડિયા થ્રુ અથવા તો ઇન્સ્ટાગ્રામ થ્રુ લોકો વોટ્સઅપ થ્રુ કે ફેસબુક થુ. સોશલ મીડિયા. નાને આપણેે આપડે કોઈ બી વસ્તુ. સ. પહોંચાડવી હોય તો આ રીતે મે મેં પણ સ્ટાર્ટ કર્યું છે કે મારું આ બોર્ડ જાતે બનાવીને આવી રીતેમ પેપર ઉપર કે એમને. મારા ફ્રેન્ડની ગ્રુપ ની અંદર એક ગ્રુપ બનાવેડું તેની અંદર મેં નાખ કીધું પછી આ રીતે ફેસબુક ઈન્સ્ટા પર આવી રીતે મારું પોતાનું પેજ બનાવીને એની અંદર બધી વસ્તુ મૂકું છું એનાથી મારા ઘરાક પણ ખસ્ાસસા એવા વધ્યા છે અને મેં ફ્લેક્સ બોર્ડ માટે પણ પૂછ્યું હતું પણ હવે એવું છે એમાં આપણે સાઈઝ પર ડિપેન્ડ છે સાઈઝ શ પર એ લોકો પ્રઇસ કે એટલે એ બધા ખોટા ખર્ચા કરવા કર તમારો વિચાર્યુંજ કે આવેક ના હું પેપર ની અંદર આપી દેઉું એડવર્ટાઈઝમેન્ટ કરવા આવી રીતના મેં આહ આવી રીતના ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક પર અથવા તો ગ્રુપની અંદર આવી રીતના એડવર્ટાઝમેન્ટ કર્યું તેનાથી મારા ઘરાક પણ વધેને મારો ખો-ખર્ચો પણ ઓછો થાય છે. એટલે મેં આવી રીતના એડવર્ટાઈઝમેન્ટ કર્યું તેનાથી મારે બહુ બેનિફિટ થયા છે. કે મારા ગરક વધી ગયા ને માર રેગ્યુલર કસ્ટમર પણ વધી ગયા અને મારે થી દુકાન પણ સારી એવી ચાલવા લાય છે અને મોસ્ટ ધી અહ બધી નોવ આહ આજકાલ તો એવોજ જમાનો છે કોમ્પિટિશન નો જમાનો એટલી બધી દુકાન ખુલી ગઈ છે કે વાત ન પૂછો. એટલે લોકો એડવર્ટાઈઝમેન્ટ પણ બહુ કરવા માંડ્યા છે બધી જ જગ્યાએ. એટલે એના બેનિફિટ તો બહુજ છે. કે લોકોને બધાને ખબર પડે જાગૃત થાય છે કો કે કોઈને ખબર પડે કે આ છે તો અહીયાં દુકાન ખુલ્યા છે. તો અહિયાં આ દુકાન ખુલે અહિયાં આ વસ્તુ મળે છે. એટલે આ રીતે એક બેનિફિટ છે કે એડવર્ટાઈઝમેન્ટના કે આ બધ ધી ન-નવી વસ્તુઓ જાણવા મળે કે ક્યાંક શું મળે એ રીતે તમને કંઈક બીજું કઈક ખબર છે કે આહ શું ડિ કોઈ ડિસએડવાન્ટેજ થયા છે કોઈ તમારી સાથે કે તમારા ફ્રેન્ડ્સ સાથે કે
એકદમ સાચી છે. એડવાન્ટેજ તો છે જ એટલે ફાયદાઓ તો બહુજ છે. હવે જેમ કે આપણે આપડી જાહેરાત કરીએ છીએ તો પહેલાના જમાનામાં કેવું હતું કે રેડિયો પર જાહેરાત આવતી તી, પેપરમાં જાહેરાત આવતી તી એ બધી કેવી પૈસા તા કે વધારે વ પૈસા આપડે આપવા પડતા તા એની જગ્યાએ છે ને આપણે અત્યારે સોશિયલ મીડિયા પર જાહેરાતો મૂકીએ છે ને એટલે જેમ કે મેં મારો વોટ્સપ સ્ટેટસ પર મૂકું છું ઇન્સ્ટા પર મૂકું છું ને તો એ બધી જાહેરાતો છે ને ટૂંક સમયમાં વધારે લોકોને મળી જાય છે બીજું કે ઓછા ખર્ચે મળી જાય છે એટલે એ વસ્તુ તો સારી છે ફાયદાઓ તો છે જ બીજું કે આપણે છે ને આપણી મરજી મુજબ મન મુજબજ આપડી શકીએ છે કરી શકીએ. એ બધી તમારી વાત સાચી છે. પણ મેં છે ને તે જે અત્યારે અનુભવ કર્યું તે જાહેરાતો મુૂકતી વખતે છે ને એવું થઈ જાય છે કે જાહેરાતો જેમ આપણે મૂકે છે ને તેમ બીજા લોકો પણ મૂકે છે. હવે એ લોકો છે ને જાહેરાતો જેમ મૂકે છે ને એ જરૂરી નથી કે જેન્યુન પ્રોડક્ટ જ હોય છે. હવે આપણે જાહેરાતો જોઈ અને વસ્તુ મંગાવી લિયે છે. પણ એમાં કેવું કરે છે જેમ કે આ સોશિયલ મીડિયામાં તો તારે હાલ કે એ લોકો કેવું કરે આપણને બહુજ સરસ પ્રોડક્ટ બતાવે. એ પ્રોડક્ટ નું છે ને ભાવ પણ એકદમ ઓછો હોય એટલે આપડણે છે ને લલચાઈ જઈએ. એટલે ફોર એક્ઝામ્પલ બનારસી સાડી છે તો એ બનારસી સાડી છે ને હજાર રૂપિયામાં એ લોકો મૂકી દે પાંચસો રૂપિયામાં એ લોકો મૂકી દે સુરત ના કોઈ વેપારી છે અહ જયપુર ના કોઈ વેપારી છે એવી રીતે તમને લોકોને અમે કુરયર કરી આપશું એક પીસ પણ કુરયર કરી આપશું એમ કરીને આપણે જાહેરાતોથી લલચાઈ જઈ. પણ એમાં એવું હોય કે આપણે છે ને એ વસ્તુ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીને મંગાવી લઈએ. જયારે ઓનલાઈન પેમેન્ટ કરીને મંગાવીએ છેએ અને હાલમાં આપણી પાસે જયારે વસ્તુ આવે છે ત્યારે અંદર જોઈએ છે તો કઈ બીજી જ વસ્તુ હોય છે. એ વસ્તુ ના લીધે થી છે ને આપ એ બધી વસ્તુઓ ના લીધેજ છે ને આ જાહેરાતો પર છે ને વિશ્વાસ બેસતો નથી. એટલે છે ને આપણે થોડુંક આપણે એમાં કાળજી લેવી જોઈએ એ એક એનો ગેરફાયદો છે. ને એમાં કેવું કરે કે એ લોકો બહુજ હોુશિયાર એ લોકો કોઈ પણ દિવસ છે ને કેશ ઓન ડિલવરી રાખ શે નહીં. કેશ ઓન ડિલિવરી રાખે તે એને ખબર છે કે આ પેકેટ હું ફોડીશ અને જોઈશ અંદર શું વસ્તુ છે પછી જ હું એનું એ કરીશ. અને આ બધાની સાથે છે ને અત્યારે એક નવો સ્કેમ ચાલુ થયો છે જેમ કે ઓનલાઈન વાળો. મીશો વાળા શું કરે આપણને છે ને તે લલચાવે કે હું આ જાહેરાત છે હું તને આ પ્રોડક્ટ આટલામાં આપી દઈશ એટલે આપણે લલચાઈ જ અને આપડે એ વસ્તુ મંગાવી લઈએ. વસ્તુ મંગાવે તો અંદર એ લોકો ઓ ટી પી માંગે. આપડે વસ તું અહ નો ઓ ટી પી આપ તે છે પણ એ એ લોક કોઈ બીજી વસ્તુ સાથે લિંક કરેલું હોય. એટલે ડાયરેક્ટ આપણા અકાઉન્ટ બધા હેક થઈ જાય. એટલે આ બધી વસ્તુમાં છે ને જયારે ઓનલાઈન શોપિંગ આપણે કરીએ ને કા ઓનલાઈન જાહેરાતો જોઈ અને આપણે એની વસ્તુ લેવા જઈએ છે ને ત્યારે આપ આપણે બહુ કાળજી રાખવી પડે કારણ કે એના છે ને તે આ ગેરફાયદા બી છે. અને એમાં કેવું છે ભણેલા ગણેલા હોય ને માણસ તો ઠીક છે એને ખબર બી પડતી હોય કે કેવી રીતે મારે કામ કરવું આ ઓ ટી પી મારે આપવું નહી આપ પુ આ વસ્તુ મારે લેવી ની લેવી. આ વસ્તુ આટલામાં નથી મળવાની. એ બધું આપડે ભણેલા ગણેલા છે એટલે રિસર્ચ કરતા હોઈએ આજુબાજુને વાળાને પૂછતા હોય બે ત્રણ વ્યક્તિને પૂછતા હોય. પણ જે સામાન્ય વર્ગ વાળા છે જે સાવ નાદાન છે જેને નવું નવું ચાલુ કર્યું છે તો તે શું કરે જાહેરાતો જોઈને લલચાઈ જાય અને આપણેે છે ને વસ્તુ મંગાવી લઈએ અને તેમાં આપણે ઠગાઈ જાય. બીજું કે આ જાહેરાતો નો છે ને બીજો એક ગેર ફાયદો એ છે કે ધારો કે આપણને કોઈ વસ્તુ નથી જોઈતી તો પણ આપણે એ જાહેરાતો જોઈ જોઈને એટલા બધા લલચાઈ જઈએ કે આપણે ની જોઈતી વસ્તુ પણ આપણે આપણા ઘરમાં મંગાવી દે. જેમ કે હવે મને કોઈ બ્રશ ની જરૂર નથી, હેર બ્રશની પણ હું શું કરું જાહેરાત એટલી સરસ આવી એટલી સરસ આવી કે બાપરે એટલો ફાયદા છે એના બાંબુ નો બ્રશ છે તમારા વાળ ખરતા બંધ થઈ જશે તમને માથામાં ડેન્ડ્રફ ઓછો થઈ જશે એમ કરીને તો મને એની જરૂર નથી તો પણ હું એ વસ્ત તું મંગાવી લો. હું શું કરું છું મારી કોમોડિટી નું જે વપરાશ છે યુટિલિટી, એ મેં વધાર્યા જ કરું છું, વધાર્યા જ કરું છું, અને મારા ઘરમાં છે ને બિનજરૂરિયાત ખર્ચાઓ વધી જાય છે. એટલે મને છે ને આજ જાહેરાત નો છે ને એક આ ગેરફાયદો બી બહુ મોટો લાગે છે. કે મને જે વસ્તુની જરૂર નથી પણ તે છતાં હું એને મંગાઈ લઉં છું, અને એ વસ્તુથી લલચાઈને હું એને મંગાઈ લઉં છું, અને મારું છે ને જે લાલચ છે ને વસ્તુઓનો તે બંધ જ નથી થતો. ઓછી વ ઓછું વસ સ્તુ હું જે સંતોષ માની લઉં છું ને એ સંતોષ માની શકતી નથી. એટલે મને આ બધા છે ને એના ગેરફાયદા લાગે છે, નો ડાઉટ એના ફાયદા બી ઘણા છે. પણ એના ગેરફાયદા બી એટલા જ છે. એટલે આપણે છે ને આ તો આપણેે જ ડિસાઈડ કરવું પડે કે મારે શું કરવું એમ. જાહેરાતો જોઈને મારે કઈ વસ્તુ મંગાવી અને કઈ વસ્તુ નહી મંગાવી. તમારી સાથે વાત કરીને છે ને મને ખુબ જ સારું લાયગું આજે. આપડે બહુ સરસ એક ટોપિક પર વાત કરી. ચાલો આપણે ફરીથી મળશું. પાછા આવજો.